હા
હલો
કેમ છો ભૂમી બેેન
એકદમ મજામાંની તમે કેમ છો
સરસ મેં પણ મજામાં જ છું
હમ શું ચાલે છે હજી પણ મા આવીજું
બસ ચાલે છે અત્યારે તો થોડું કેવું કે પૈસા ન મેનેજમેન્ટ કેવું કરું કેવી રીતે કરવું ને એના વિશે વિચારતી હતી
હો હો
હા કેમ કે બચત કરેલો એક એક રૂપિયો કમાયેલા રૂપિયા જેટલો જ આમ કિંમતી હોય છે માત્ર માટે તો
હમ ચિમતી તો ઘણો જ
હા કેમ કે જે એક એક રૂપિયો છે એને કમાતા કેટલો સમય જાય કેટલી મહેનત જાય એ તો આમ આપણને ખુદ ને જ ખબર હોય છે
હા એ તો છે
હા અને પૈસાનું મેનેજમેન્ટ એટલે આપડે કહીએ તો આવક ખર્ચ અને બચત અને રોકાણ નું આમ યોગ્ય આ આયોજન કે કેવાય
હમ
જીવનમાં હા જીવનમાં આર્થિક સ્થિરતા અને સફળતા માટે પૈસા ન યોગ્ય સંચાલન ખૂબ જ જરૂરી છે કેમ કે ક્યારે એવા આકસ્મિક સંજોગો આઈ જાય કે તમારે પૈસાની જરૂર પડે અને પછી કેવું થાય કે તમે ઘરે ઘરે ભટકો અને કોઈ પૈસા આપે ના આપે એની કરતા જો તમે આમ પૈસાનું આમ મેનેજમેન્ટ કરેલું જ હોય પેલે થી તે તમારા માટે સારું રહેે મુશ્કેલી ના સમયે
હમ એ તો એકદમ સાચી વાત કીધી તમે
હા જે વ્યક્તિ આમ પોતાના પૈસાનો સમજદારી પૂર્વક ઉપયોગ કરે છે ને તે ભવિષ્યમાં આર્થિક મુશ્કેલીઓથી આમ બચી શકે છે.
હા.
હા અને પૈસાના મેનેજમેન્ટ માટે તો કેવું કે સૌથી પહેલા તો તો વ્યક્તિ આમ પોતાની આવક અને ખર્ચનો છે ને હિસાબ રાખતા શીખવું જોઈએ. કેમ કે તમે તમારી કેટલી આમ આવક છે કેટલો ખર્ચ છે એ તમે જાણીને રાખો ને તો એ સારું રે તમારા નેક્સ્ટ મંથ માટે કે હા મારે આટલી બચત કરવી પડશે. એટલે અહિયાં ખર્ચ મારે ઓછો કરવો પડશે.
હા એ તો છે.
હા અને અમુક વાર તો કેવું લોકો બિનજરૂરી ખર્ચ પણ કરી દેતા હોય છે દેખા દેખીમાં.
હમ્મ એ તો અત્યારે મેઈન પ્રોબ્લેમ છે.
હા કેમકે જે વસ્તુ એમના કામની નથી પણ ખરીદી લે છે કેમ તો કે સામે વાળા વ્યક્તિ એ લીધું એટલે દેખા દેખી ઘણી જોવા મળતી હોય છે. હા એ અજકલ ઘણી જોવા મળે એટલે આમ બિનજરૂરી ખર્ચ છે એને આમ આપડણે ટાળવો જોઈએ. અને જરૂરી વસ્તુઓ પર જ આમ પૈસા ખર્ચવા જોઈએ.
હમ્મ એ તો સાચું.
હા અને દર મહિને પોતાની જે આવકમાંથી છે. થોડા પૈસા બચાવવાની આપણે ટેવ પાડવી જોઈએ.
હા.
કેમ કે આ બજત છે ને આમ ભવિષ્યમાં શિક્ષણ લઈ લો આરોગ્ય લઈ લો ઘર લઈ લો. અને અન્ય જરૂરિયાતો હોય જે આપણા જીવન જીવવા માટે જરૂરી છે અને ઉપયોગી છે. ત્યારે આ બચત આમ ખુબ જ ઉપયોગી ભાગરૂપ બને છે એમાં.
હા. અને આમ આમ બધા એવું કે છે કે આજમાં જેવી લેવું જોઈએ જેવું લેવું જોઈએ. પણ એની જોડે જોડે એનો મતલબ એવો નહી કે આપડે સાવ આજે ને આજે બધા પૈસા ઉડાવી જ દઈએ. તમે કીધું એમ ગમે ત્યારે કોઈ ભવિષ્યમાં આકસ્મિક કેવું કઈક બની શકે કે છે જેમાં આપડણે પૈસાની જરૂર પડે તો આપણે બહાર ભટકવાનું ભટકવું ના પડે. તો એ માટે આપણેે બચત તો કરવી જોઈએ.
હા સાચી વાત છે.
હમ્મ.
હા અને પૈસાનું મેનેજમેન્ટ કેવું માત્ર વરચત પૂરતું જ નહીં રાખવાનું. પરંતુ આમ તમે ક્યાં રોકાણ કરો છો એ પણ આમ જરૂરી છે. અને આજકાલ તો કેવું કે રોકાણ માટે ઘણી બધી સ્થળ સંસ્થાઓ છે કે જે રોકાણ કરે છે પૈસાનું અને એના બદલે એની ઉપર જે રોકાણ કરેલા પૈસા હોય છે. એની પર સારું વ્યાજ પણ આપતી હોય છે.
હા.
બેંક લઈ લો પોસ્ટ ઓફિસ લઈ લો. એલઆઈસી માં પણ તમારે ફિક્સ કરવા હોતે કરી શકાય. હા. અને અન્ય આમ સુરક્ષિત યોજનાઓમાં પણ રોકાણ કરીને ભવિષ્યને આમ વધુ સુરક્ષિત બનાવી શકાય છે આપણાથી.
હમણાં તો નવી નવી બહુ બધી એવી યોજનાઓ નીકળી છે.
હા હા અને સાથે જ દેવું લેતા પહેલા સારી રીતે આમ વિચારવું જોઈએ. કે પોતાની આવક પ્રમાણેનો જ ખર્ચ કરવો પડે પછી.
હા એબી સાચું
હા કેમકે તમે લોન બોન લઈલો પણ પછી તમારી પાસે એટલી સામે આવક જ ના હોય તો એ ઘણું નુકસાનકારક થાય છે
હમ
અને આજના સમયમાં તો કેવું ડિજિટલ પેમેન્ટ થઈ ગયું છે અને ઓનલાઈન બેંકનો ઉપયોગ વધી રહ્યો છે વધારે અને એટલે ઓનલાઈન તમે જો લેવડ દેવડ કરતા હોવ તો એ તે વખતે આમ તમારે સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે ઓટીપી છે પાસવર્ડ છે તે અને બેંકની જે ગુપ્ત માહિતીઓ છે એ તમારે કોઈને આમ આપી દેવી ના જોઈએ જાણ્યા વગર અને આજકાલ તો કેવું કે પૈસાને લઈને તો ફ્રોડ પણ વધી ગયા છે અને સ્કેમ્સ પણ વધી ગયા છે
હમ આજકાલ આ પ્રોબ્લેમ બહુ વધી ગઈ છે
હા કેમકે તમે જોઈ લો ને અમુક વાર તો કેવું થાય છે કે મારે જ આજે એક મિત્ર સાથે વાત થઈ તો એના ફ્રેન્ડ સાથેવું થયું કે પેલાના ફોનમાં એક મેસેજ આવ્યો હશે લિંક આવી હશે કે તમારા ખાતા માં દસ હજાર રૂપિયા જમા થયા છે તો પેલા એ સાચું માની લીધું અને એ લિંક ઓપન કરી તો એના ત્યારે ને ત્યારે એના બેંકમાં જે વીસ હજાર રૂપિયા પડ્યા હતા ને એ પણ ઉપળાઈ ગયા
અરે રે
હા એટલે બને ત્યાં સુધી તમારે આવી લિંકો ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ કેમકે એ અમુક વાર કેવુ કે તમારા બેંકમાં જે રોકેલી બચત છે એને પણ એ ડુબાડી લે છે
હા
હા
અને અમુક તો કોલમાં ઓટીપી પણ માંગે છે તો આપણેે વગર કામે કોઈને એ પણ ના આપાય
હા પાસવર્ડ લઈલો પછી બેંકની માહિતી લઈલો એમ તમારે કોઈને પણ આપવી ના જોઈએ ઓળખાણ સિવાય
હા
હા અને જોઈએ તો વિદ્યાર્થીઓના જીવનમાં પણ આવું પૈસાનું મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી હોય છે
કેમ કે કેમ કે ખિસ્સા ખર્ચમાંથી થોડી બચત કરવી અને બિનજરૂરી ખરીદી ટાળવી અને ખર્ચનું આયોજન કરવું એ કામ સારી બાબત છે કેમકેજ આજકાલનો તો નવો જમાનો છે તો આપડણે જોઈએ ને તો દર મહિને પોકેટ મની આપે છે પેરેન્ટ્સ
હા
તો જુઓ તો માની લો કે તમને બે હજાર રૂપિયા મહિને પોકેટ મળ આપે છે, તો તમે એમાંથી પાંચસો રૂપિયા પણ બચાવો ને
હા,
તો વર્ષે છ હજાર રૂપિયાની બચત કરી શકો છો,
હા, વાહ એ તો સારું કેવાય
હા અને પછી છ હજાર રૂપિયા તમે તમારા ઉપર ખર્ચ કરી શકો છો, અને તમને જ્યારે જરૂર પડે ને ત્યારે તમે તેનો આમ ઉપયોગ કરી શકો છો, એટલે એ સમયે તમારે તમારા માતા પિતા ઉપર આમ ડિપેન્ડન્ટ ના રહેવું પડે
હમ્મ હમ્મ એ તો સાચી વાત દરેક વાત માટે ક્યાં સુધી આપ આપે મમ્મી પપ્પા જોડે પૈસા માંગુએ
હા, એટલે આમ પૈસાનું યોગ્ય મેનેજમેન્ટ છે ને એ સુખી અને સુરક્ષિત જીવન નિયમ ચાવી હોય ને તો પણ કહી શકાય
હા, એતો સાચું,
કહેવાતું નહી કે આજની બચત એ આવતી કલની સુરક્ષા છે.
વાહ
કેમ કે તમે જો આજે બચત કરશો ને તો તમે તમારા આવતી કાલને આમ સુરક્ષામાં મૂકી શકશો,
હમ્મ હ એ તો સાચું
હા, એટલે મારું તો કેવુંયું કે દરેક વ્યક્તિએ આમ આવક મુજબ ખર્ચ કરવો અને બચત કરવી અને સમજદારી પૂર્વક તમે પૈસાનું આયોજન કરવું જોઈએ,
હા, અને રોકાણ કરીએ તો એ બી ધ્યાન રાખીએ કે કેવી યોજના છે સાચી છે કે ખોટી છે, એનું ધ્યાન રાખવું પડે
હા, એ તો વા જ સાચી જ છે તમારી, એટલે કોઈ પણ તમે એવા ફ્રોડ સ્કેમ્સ હોય કે લિંકો કેવું આવે ને તો તમે આમ પેલા જાણો એ વસ્તુ ખબર કે સાચી છે કે ખોટી છે, અને જો સાચી હોય તો જ ઓન કરો બાકી તો તમે આમ ઓપન જ ના કરો એ સારું રે
અને જો ભૂલથી હા,
હા, બોલો
અને ભૂલથી જો એવું કઈ થય બી જાય થઈ બી જાય તો એ પણ તરત આપડ સાયબર ફ્રોડ માં
હા હા અને અમુક વાર તો કેવું થાય છે, કે આવી રીતે એ લોકો કમ્પ્લેન પણ કરાવતા નથી હોતા.
હમ્મ
એના કારણે પેલા જે ફ્રોડ હોય એમને બડાવો મળે છે, અને એ લોકો પાછા વધારે કરતા હોય છે, એમને ખબર જ છે કે આ લોકો કશું કરવાના નથી તો ફરી અમે એ પણ અમારો ફાયદો જોઈએ ને
હા, એટલે લોકોને વધારે પ્રેરણા મળે કે આપડે વધારે કરી આવું.
હા, એટલે બને એટલું તમારે આમ ધ્યાન રાખવું જોઈએ. અને પૈસાનું મેનેજમેન્ટ સારી રીતે કરવું જોઈએ,
હા એકદમ સાચું
હા સારું સારું ચલો વાંધો નહી એ જ થાય છે પછી વાત કરીશું હા
આવજ
હાજો